હલો
હા હા બોલો
કેમ છો
બસ મજામાં તમે કેમ છો
બસ મજામાં કાય નહી આ તો આપડા જીવનમાં ખોરાક નું ઘણું મહત્વ છે ને
ખોરાકનું તો ખૂબ જ મહત્ત્વ છે માને ખોરાક તો આપણા જીવન માટે એક મૂળભૂત જરૂરિયાત આપણે કહી શકીએ
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને એ માત્ર પેટ ભરવાનું સાધન નથી પણ એ જીવનનો પણ આધાર છે જેવો ખોરાક હોય તેવું આપણું સ્વાસ્થ્ય હોય જેવું સ્વાસ્થ્ય હોય તેવું જ આપણું જીવન હોય ખોરાક વિના જીવનની આપણે કલ્પના કરવી જ શક્ય નથી માણસ હોય પ્રાણી હોય કે છોડ હોય દરેક જીવને જીવવા માટે પોષણની જરૂર પડતી હોય છે
હ એ તો તમેં ખૂબ જ સાચી વાત કીધી અને સારો અને એક પૌષ્ટિક ખોરાક આપણને સ્વસ્થ રાખે છે શક્તિ આપે આપે છે અને શરીરના વિકાસમાં મદદ કરે છે અને દરેક પ્રદેશ અને દેશના પોતાના અલગ ખોરાક અને ખાણીપીણીની પરંપરા હોય છે
હા એ તો તમે સાચી વાત કીધી કારણ કે આપણે વિશ્વમાં વિવિધતા ઘણી જોવા મળતી હોય છે એના કારણે દરેક દેશને રાજ્યને કે કામ કે કોઈને પણ જોઈ લઈએ તો તેમનામાં ખોરાકમાં વિવિધ ત્યા જોવા મળતી હોય છે અને ખોરાક એટલે તો એવી વસ્તુ જે શરીરને આમ ઊર્જા આપે વૃદ્ધિમાં મદદ કરે શરીરના કોષોનું આમ સમારકામ કરે અને રોગ સામે લડવાની આપણને શક્તિ આપે એટલે આપણે કહી શકીએ ખોરાક જરૂરી છે અને ખોરાક આપણા માટે તો કહીએ ને તો ખૂબ જ જરૂરી છે કારણ કે તે જીવવા માટેની ઊર્જા આપતું હોય છે. શરીરનો વિકાસ કરવામાં મદદ કરતું હોય છે આપણા મગજને કાર્યશીલ રાખતુ હોય છે રોગ પ્રતિકારિક શક્તિ વધારવામાં મદદરૂપ હોય છે અને સ્વસ્થ જીવન જીવવામાં પણ મદદ કરતું હોય છે.
હા એ તો તમે ખૂબ જ સાચૂ કીધું અને સ્વસ્થ જીવનની શરૂઆત જ, સારા અને સંતુલિત ખોરા ખોરાકથી થાય છે.
હા એ તો સાચી વાત કે, કે સંતુલિત આહાર બધા માટે જરૂરી પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં. મળતા હોય છે. સંતુલિત આહારમાં એમાં આપણે જોઈએ તો કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી વિટામિન્સ, ખનિજ તત્વ, પાણી, ફાઈબર્સ એટલે એવી ઘણી બધી જે શરીર માટે ઉપયોગી વસ્તુઓ છે. એ આપણે લેતા હોઈએ છીએ. અને ખોરાક તો વિવિધ પ્રકારના હોય અનાજ છે, કઠોળ છે, ફળ છે. શાકભાજી છે. દૂધ અને દૂધની બનાવટો છે. સુકા મેવા છે, દાળ અંકુરી તનાજ દરેક ખોરાક નું આમ પોતાનું આગવું મહત્વ છે.
હા એ બહુ સાચી વાત છે અને ખોરાકનું મહત્ત્વ, ખૂબ જ છે એ આપણને ઊર્જા આપે છે. આપણા શરીરના વિકાસમાં મદદ કરે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ, ખોરાક જરૂરી છે.
હા એ તો તમે સાચી વાત કીધી. પણ આજના યુવાનોમાં તો કેવું પીઝા, બર્ગર, કોલ્ડ્રિંક્સ અને પેકેટ ફૂડનું પ્રમાણ ઘણું વધુ વધી રહ્યું છે. અને વધુ સેવન એ લોકો કરતા થઈ ગયા છે, એના કારણે ઘણી એવી બીમારીઓ થતી જોવા મળતી હોય છે કે ડાયાબિટીસ લઈ, હર હૃદય રોગ લઈ લો. પાચનની સમસ્યા લઈ લો આવી અન્ય ઘણી બીમારીઓ છે, જે આજકાલ યુવાનોમાં જોવા મળતી હોય છે.
હા ઈ તો તમે ખૂબ જ સાચી વાત કરી કારણ કે, ખાવા મતલબ ખોરાક લેવાનો મતલબ એવો નથી થતો કે તમે કંઈક પણ ખાવ પરંતુ એક સંતુલિત આહાર આપણે જીવનશૈલીમાં હોવો એ ખૂબ જ જરૂરી છે.
તમે કીધું એમ કે આજકાલના, યુવાનોમાં તો જંક ફૂડનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે.
હા એ તો સાચી વાત કીધી અને ભારતીય ભોજન વિ વિશ્વમાં આમ સૌથી વૈવિધ્ય સબર છે, કે ગુજરાતી થાળી છે દક્ષિ ભારતીય ભોજન છે, પંજાબી ભોજન છે રાજેસ ભોજન છે વગેરે પો- અને સ્વાદ બંનેનો મિલન જોવા મળ- તો હોય છે. પરંપરાગત ખોરાક ઘણી વાર સંતુલિત અને આરોગ્ય અ સ્પદ હોય અ પ્રદ હોય છે.
હા તમે સાચી વાત કરી અને ઘરનું ભોજન લો તમે. બહાર જંક ફૂડ કરતા તો એ તો ખૂબ જ સારામાં સારી વસ્તુ છે કારણ કે, ઘરનું ભોજન તાજું સ્વચ્છ અને પૌષ્ટિક હોય છે અને લાંબા ગાળે સ્વાસ્થ્ય માટે વધુ સારું હોય છે, જ્યારે જંક ફૂડ સ્વાદિષ્ટ તો હોય છે પરંતુ તેમાં વધુ પડતું તેલ, ખાંડ અને મીઠું હોય છે, ને વધુ પડતો ઉપયોગ તમે કીધું એમ કે ઘણા રોગો તરફ આપણા શરીરને દોરી જતું છે, જેમ કે ડાયાબિટીસ હૃદયના રોગો અને સ્થૂળતા
હા, એ તો સાચી વાત કહી તમે. અમુક વાર વધારે સેવન કરવામાં આવે તો એ વસ્તુ ગંભીર બીમારીનું કારણ પણ બની શકે છે. આપણામાં પેદા કરી શકે એવી હોય છે, પણ એની સાથે ખોરાકનો બગાડ પણ આપણે ન કરવો જોઈએ. વિશ્વમાં આમ લાખો લોકો ભૂખ્યા રહેતા હોય છે, જ્યારે ઘણી જગ્યાએ ખોરાકનો બગાડ થતો જોવા મળે છે. હોય છે, એટલે આપણે ખોરાકનો બગાડ ન કરવો જોઈએ. જરૂર હોય એટલો જ ખોરાક લેવો જોઈએ અને બચેલો ખોરાક યોગ્ય રીતે સાચવીને ઉપયોગમાં લેવો જોઈએ. તે ઉપયોગમાં લેવો જોઈએ. અને એનો બગાડ જેટલો બને એટલો આપણે ટાળવો જોઈએ, કારણ કે... ઘણા લોકો ગરીબ છે ભારતમાં, જેમને એક ટાઈમનું ભોજન પણ સરખું નથી મળતું. આપણે મળી રહ્યું છે, તો આપણે એની કદર કરવી જોઈએ.
હા, એ તો તમે ખૂબ જ સાચી વાત કરી કે જો ખોરાક આપણે ખોરાક મળી રહ્યો છે, તો આપણે એના માટે ભગવાનનો ધન્યવાદ માનવો જોઈએ. કરવું જોઈએ અને ખોરાકનો બગાડ પણ ન કરવો જોઈએ. એનો બગાડ ન કરવો જોઈએ, કારણ કે આપણે જોઈએ છીએ કે ઘણા લોકો પાસે પૂરતો ખોરાક પણ નથી. કે આપણે લગ્ન પ્રસંગમાં જતા હોઈએ છીએ ને કે પછી ઘરે પણ ઘણી વાર ખોરાકનો બગાડ થતો હોય છે. લોકો ઘણી વાર વધારે ખાવાનું પોતાની ડિશમાં લઈ લે છે અને પછી એ ખાઈ શકતા નથી. એને પછી ફેંકી દેતા હોય છે, પરંતુ એવું ન કરવું જોઈએ. જેટલી ભૂખ લાગી હોય એટલું જ લેવું જોઈએ અને ઘણી વાર તો પોતાની ભૂખ કરતાં ઓછું લેવું જોઈએ ને, પછી જો તમને ફરી ખાવાનું મન થાય તો ફરીથી લેવું જોઈએ.
ખોરાકનો બગાડ ન કરવો જોઈએ.
હા, એ તો તમે સાચી વાત કહી. ખેડૂત પણ આમ દિવસ-રાત મહેનત કરીને આપણા માટે અન્ન પેદા કરતા હોય છે. અન્નનો આપણે બને એટલો આદર કરવો જોઈએ. ખેડૂતોની આપણે મહેનતને સમજવી જોઈએ અને ખોરાકનો બગાડ ન કરવો જોઈએ.
હા, એ તો તમે સાચી વાત કહી, કારણ કે ઘણા એવા લોકો છે જેને તમે કહ્યું એમ, ઘણા લોકો એવા છે જેમને દિવસો સુધી જમવાનું પણ મળતું નથી. અને અમુક એવા લોકો છે જે ખોરાકનો બગાડ કરે છે, પરંતુ એવું ન કરવું જોઈએ. કરવું જોઈએ.
હા, એ તો સાચી વાત કીધી. અને સ્વસ્થ જીવન માટે તો આપણે સમયસર જમવું જોઈએ. પૂરતું પાણી પીવું જોઈએ. વધારે શુગરવાળો કે વધારે મીઠુંવાળો ખોરાક આપણે ખાવાનું ટાળવું જોઈએ. રોજ ફળ અને શાકભાજી ખાવા જોઈએ. આપણે નિયમિત કસરત કરવી જોઈએ, એટલે આવી બધી ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. એવી ઘણી બધી યુક્તિઓ છે, જેનાથી આપણે સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ. અને આજના સમયમાં તમે જુઓ તો તો ખોરાકના મામલે આપણે ઘણા પડકારો પણ જોતા હોઈએ છીએ. કે લોકો ભેળસેળવાળો ખોરાક આપતા હોય છે. એમાં રસાયણોનો ઉપયોગ પણ વધુ થતો હોય છે પ્લાસ્ટિક નું પેકેજીંગ કરીને આપતા હોય છે પછી જોઈએ તો જંક ફૂડનું વધતું જતું ચલણ અને ખોરાક નો અસમાન વિતરણ આ બધાના કારણે પણ આમ પડકારો ઉભા થયા છે આજના જ યુગમાં
હા એ તો તમે ખૂબ સાચી વાત કીધી ને ભારતીય ખોરાકની તો વિશેષતા અલગ જ છે કારણ કે ભારત ના દરેક રાજ્યની પોતાની આગવી વાનગીઓ છે. કેમકે ગુજરાતી, પંજાબી, દક્ષિણ ભારતીય, અને રાજસ્થાની ભોજનમાં ભોજને વિશ્વભરમાં લોકો પ્રિય છે અને ભારતીય ખોરાકમાં સ્વાદની સાથે સાથે પોષણનું પણ મહત્ત્વ છે.
હા એ તો તમે સાચી વાત કીધી અને આપડે ધ્યાન રાખવું જોઈએ કે દરેક વ્યક્તિને પૂરતો અને સુરક્ષિત ખોરાક મળે કારણ કે આ આ માટે છે ને કે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા આપણે જાળવવી જરૂરી છે કારણ કે એના કારણે અમુક વાર જો તમે ગુણવત્તા ના જાળવો તો એના કારણે ઘણી સમસ્યાઓ પણ જે ખાય છે એને થતી હોય છે. પછી સ્વચ્છતા રાખવી પણ જરૂરી છે કારણ કે તમે જુઓ તો આજકાલ હોટલો ને એવું બધું હોય ત્યાં એટલી બધી સ્વ સ્વચ્છતા જાળવવામાં નથી આવતી અને આપણે જે ભેડ શેડ છે એને પણ અટકાવવી જોઈએ કારણ કે એ પણ આગળ જતા મનુષ્યના ખોરાકમાં શરીર માટે નુકસાનકારક બની શકે છે
હા એ તો તમે ખૂબ જ સાચી વાત કીધી અને સ્વસ્થ જીવન માટે સારી ખાવાની ટેવો પણ હોવી જોઈએ તમે કીધું એમ કે સમયસર ભોજન કરવું વધુ ફળ અને શાકભાજી ખાવા અને પૂરતું પાણી પીવું પણ ખૂબ જરૂરી છે કારણ કે આપણે જેટલું ખાદ આપણે દિવસમાં ઘણું બધું ખાતા હોઈએ છીએ પણ જો આપણે પાણી નહીં પીએ તો પછી પાચન થવામાં એને મદદ મળતી નથી એટલે પાણી પીવું પણ ખૂબ જરૂરી છે જંક ફૂડ પણ મર્યાદિત પ્રમાણમાં ખાવું જોઈએ. અને નિયમિત કસરત કરવી જોઈએ.
હા એ તો તમે સાચી વાત કીધી અને વિદ્યાર્થીઓ માટે પણ આમ સંદેશ છે કે ક્યારે નાસ્તો ક્યારેય આમ છોડવો ના જોઈએ બહારનું ખાવાનું આપણેે ઓછું કરવું જોઈએ. ઘરનું તાજું અને સ્વચ્છ બનેલું ભોજન ખાવવું જોઈએ. પછી પાણી પૂરતું પીવું જોઈએ અને પૌષ્ટિક આહાર જ પસંદ કરવો જોઈએ.
હા હ એ તો ખૂબ જ સાચી વાત કરી તમે
હા અને ખોરાક એ જીવનનો આમ આધાર છે. સારો ખોરાક માત્ર શરીરને જ નહીં પરંતુ આપણા મન અને જીવન બંનેને સ્વચ્છ અ સ્વસ્થ બનાવે છે. તેથી ખોરાકનો આદર કરો સંતુલિત આહાર લો. અને અન્નનો બગાડ આપડે ન કરો એ વ્યક્તિની જવાબદારી છે. અને એ ભગવાનનું આમ સૌથી મોટું વરદાન છે તેનો આદર કરો ને અને તેનો બગાડ પણ ન કરો. સ્વાદ થોડા સમય માટે આણંદ આપે છે પરંતુ પૌષ્ટિક ખોરાક આખું જીવન આપણને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
હા, એ તો તમે ખૂબ જ સાચી વાત કીધી અને ખોરાક માત્ર ભૂખ સંતોષવા માટે નથી પરંતુ સ્વસ્થ અને સુખી જીવનનો આધાર સંતુલિત અને પૌષ્ટિક આહાર લેવાથી સારું સ્વાસ્થ્ય અને સારી જીવનશૈલી જાળવી શકાય છે.
હા, એ તો તમે ઘણી સાચી વાત કીધી વાંધો નહી સારું સારું ચલો પછી વાત કરીશું આપડે.